હલો, હલો.
હાલો. હાલો અવાજ આવે?
આવે ને અવાજ આવે.
આવે આવે ચાલો વાત ચાલુ કર. તારું રેકોર્ડિંગ થતી હ વા ચાલ કર. હાલો.
હું કેઈ જવાના કે ની કાલે, કાલે જવાના ને?
આવી વાત ન થાય અંદર, કઈ ટોપિક કઈ ટોપિક તો વાત કર ની.
ટોપિક પરતા કેવક વર્હદ હારો આવતો હેન?
હા એવ પર્યાવરણ માહોલ અમારા બાજુ સારું છે બવ પાણી ભરાઈ ગયેલું છે ઘર ના નીચે નહી ઉતરાતું મળે.
બરાબર અ કેવુંક શે? જમવાને એનો ખાવાનું મલે શે કે?
જમવાનું ને એવું બધું ભીનાઈ ગયેલું છે ઘરમાં પાણી ઘુસી ગયા છે ને તો રાસનનું બગડી ગયું છે. તો તમે આવો ને ખીચડીને એવું લઈ ને.
એ અમે તેજ બનાવડાશે ને ઘર ઘર મેંક આપવા જમ એમ કર્યું એમ.
તો તમે ખેરગામ થી આવશો અહિયાં સુધી આપવા?
હા ઓકે આવું છું અમે તો મને જ ના
તો અમને છે ને એક ટટેલ નો એક તેલ નું પાઉચ લી આવજો પહી ખીચડીને બધું સાથે જ કઈ સાવાન લઈ આવ.
લેટા આવ એ તમને બાજુવાળાને એવું કેવુંક છે?
બાજુવાળા ને બી છે બધું બઉ ખરાબ સિચ્યુએશન છે. એ લોકોને તો ગટર નું પાણી પીવા પડી જાય એવું થઈ ગયું છે.
કે એટલે પાણી ના બી તમને તકલીફ પતી સામ એટલે બે તણ વાત
બિસ્લે ના ના બે બાટલા નઈ ચાલશે. બે લીટર ના બે મોટા મોટા બે બાટલા અને પેલા દસ લીટરના જે જમ્બો બાટલા હોય તે પણ લઈ આવજો અને અમે અયા ગામમાં બધાને સેવા કરીશું.
સિવા ટા આપવા જ પડશે કેમ કે અમારે કામે જ એવું છે.
તમને આ ફંડિંગ ક્યાંથી મળે છે આ સેવા કરવાની ફંડિંગ?
આપડાને ફંડિંગ તો આમ તો મળટી છે આપડે. બાર એક જ માણસ અમારો ગેલો છે તે ફંડ કર્યા કરતો શે.
તા એને કોણ ફંડ કરતું છે?
ત્યાં બધુ કામ કરે એસી ને ન્યા ફંડ કરે વધારે.
અરે વધારે કરે. બરા, બીજું, કેવું છે નાસ્તો ને એવુ કર્યો?
નાસ્તો ચાલતો શે હમણા ચાઈ પીલી.
ભજીયા ભજીયા ખાધા કે ની હું આમાં ઘરે વડા ભજીયા અને મરચા ના વડા એવું બધું બનાવીને ખાધું ભજીયા એવું. ચાય પીધી ને બધું કર્યું.
એવું બરાબર હમણાં તો અમને સમાચારમાં મેં ધ્યાન આપ્યો છે મેં કીધું આ બાજુ તે બાજુ શું ચાલી રહ્યું છે તે જોવા.
હા કઈ કઈ જગ્યાએ પાણી ભરાયું?
તમને કોલ અમે લોકો
આ પાસ. પાસો તો તમારો અવાજ અટકતો શે. હમ
હે?
અવાજ અવાજ અટકતો શે ભાઈ તારો.
હું એમ કેતો તો કે તમે સમાજસેવા કરવાના છો? તઈ રે પૂછે છે ને હીધુ સમાજસેવા ની થાય. સાંભળો છો તમે નહીં સાંભળો, હાલુ. હ અવાજ નહીં આવ